હલો હા એકદમ મજામાં. તમે કેમ છો.
હા હું તો મજા માંછું હમણાં. હાલમાં તો અમે ખેતી કરી રહ્યા છેએ અને સરકારી યોજનાઓ ખુબ જ બહાર પડી છે તમને નહી લાગે.
હા આજકાલના હમણા તો જે ખેડૂતો છે અને તે ખેતી કરી રહ્યા છે અને હું પણ ખેડૂત છું ખેડૂતો જ છું અને હું પણ ઘણા બધા પ્રકારની ખેતી કરું છું અને ખેતીમાં પણ મને સરકારી યોજનાનો લાભ મેમે ઘણા બધી એ લીધેલો છે કારણ કે સરકારી યોજનાનો લાભ આપણા માટે ખૂબ જરૂરી છે કારણ કે સરકાર આપણેે જે બનાવી છે ને સરક આપણા માટે કામ કરવું ખૂબ જરૂરી છે સરકાર જ આપણે ખેડૂતો માટે કામ નહી કરશે તો પછી કો કરશે કોના માટે કરશે એમ એટલે ખેડૂતોને પણ એટલ બધું માન આપવું જોઈએ મહત્વ આપવું જોઈએ કારણ કે બીજાને એટલે કે ખેડૂતોને માન નથી આપતા કારણ કે જે પેલા હોય છે તે લોકો આપે છે પરંતુ જે ખેડૂતો છે તે ખેતી થી એ બધું પાકો ગણીને એ લોકોને જે મોટા મોટા લોકો છે ઘરે છેને તે શહેરોમાં પણ આપણે અના તણફો કરીએ છીએ તે આપણે એ લોકો માટે જ કરીએ છીએ અને આપણે જને એટલે સરકાર. યોજના લાભ નની મળશે તો કેમ ચાલે અને સરકારી યોજના તો અમારા ગામમાં ઘણી બધી વિકસિત થઈ ગઈ છે અને સરકારી યોજનાનો જે લાભ હોય છે અને જે પણ સરકારી યોજના આવે છે નવી નવી તે અમારા ગામના લોકોને સમયસર બધાને મળી રહે છે અને શું જોઈએ છે ફોર્મ માટે શું ભરવું જોઈએ શુ જોએ છે તે પણ એ એ લોકો પ્રચાર કરે છે જયારે બાર પાડી છે. અને સોશિયલ મીડિયા દ્વારા પણ મને ખબર પડી જ જાય છે, કે આ તમને સરકારી યોજના આવી છે, તમે આ પ્રકારનું ફોર્મ ભરીને તમે આ એનો ઉપયોગ કરી શકો છો. મેં પણ અગાડી જતા એ કે મારા જે ખેતર ખેતરમાં જે કામ માટે ટેક્ટર મને જોયએ છે, તે પણ મને ટેક્ટર ની સબસીડી પણ મને આપેલી હતી. ટેક્ટર એટલે કે, તેમાં જે આપણે પચાસ ટકા ઓછો માફ કરી દે છે એમ. જે ટક્ટર લઈ એટલે ખેતીમાં નાનું એવું ટેક્ટર એવું હોય છે એમ. તે એ લોકોને આપણને સલાહ આપે છે. કે તમે એટલે કે તમે ટ્રેક્ટર ની ખરીદી કરવા માંગ તો તમને પચાસ હજાર જેટલી સબસિડી મલસે. એ પણ સરકારી યોજનાનો લાભ જ છે. અને બીજું તો એ છે સરકારી યોજનામાં પંપ પણ મળે છે, જે છાંટવાનો પંપ છે, જેમ કે મરચાઓમાં હોય છે, ટામેટામાં છાંટવાનો જે પંપ હોય છે, તે આપણને આપે છે ને તે પણ ઓછા ભાવે મલી જાય છે. અને સરકારી યોજનામાં એ કે તમને ખાટોરો પણ એવો મલી જાય છે, એવ સારું અને એકદમ મહત્વ અને એકદમ ગુણ ભરવું મલી જાય છે. અને સરકારી યોજનાનો લાભમાં બીજું તો એજ છે કે આપણે જે પાકને નુકસાન ને એવું થયું તે પણ સરકારી યોજના આપણને નુકસાનનું વળતર મળી શકે તે એ માટે પણ ફોર્મ આપે તો ભરે છે. અને આપણને એ બધી પૂરતી સહાય મળી જાય છે. તમે શું તમે શું આવું કોઈ એ સરકારી યોજનાનો લાભ મેળવ્યો છે?
હા, હું સરકારી યોજનાનો એમ તો ઘણો બધો લાભ મેળવ્યો છે. કે અમને પણ તમે કીધું તેમ અમને પણ ટેક્ટરની સહાય મળી હતી. અમને બીજાના નામે લીધું હતું કેમ કે બધા ખેતીમાં પણ સારુ ને મલે છે, જે કંઈ આપણને દવાઓ મળે છે, આપણને ખાતરો પણ ઓછા ભાવે મળે છે સબસીડી ના ભાવે. અને જેના લીધે આપણને મુનાફા પણ વધારે થાય છે. સરકારી યોજનાઓ ખુબ સારી છે, જેમકે કોઈ પણ હેલ્થકેર વીમા. વીમાની સુવિધાઓ પણ ખૂબ સારી, ર જેમકે હોસ્પિટલમાં તમને દસ લાખ સુધીનો કાર્ડ ફ્રીમાં તમને બનાવી આપે છે. જેના લીધે અ આપણ આપણને સુવિધાઓ ખૂબ સારી છે. સરકારી યોજનાનો લાભ ખૂબ લેવો જોઈએ.
હા, એ તો છે જ. કારણ કે સરકાર આપણને આવી બધી સરકારી યોજનાનો લાભ મેળવે છે, તે આપણે મેળવવો જોઈએ. અને મારા જે ખેતીમાં મને જે પણ કોઈ પણ પ્રકારના ખેડૂતો એટલે ખેતી માટે જે પણ સાધનો જોયએ છે, તે પણ અમે આવા બધા ઓન સરકારી યોજના લાભ મેળવીને હું લઉં છું. કારમકે સરકારે આપણને પચાસ ટકા જેટલી સબસિડીઓ આપે છે, જે પણ યંત્રો આપણે ખરીદીએ છે ખેતી માટે. કેમ કે મેં તમને કીધું કે કલટી પણ ખરીદી હતી અને તેમાં પણ મને પચાસ ટકા જેટલી સબસિડી મળી હતી. અને સબસિડી માટે તમને ઘણા બધા પ્રકારના યંત્રોમાં પણ સબસિડી મળી રહી છે. અને ખૂબ ઓછા પ્રમાણમાં આપણે રકમ ચૂકવવી પડે છે, અને આપણને, એ આપણે લાભ મેળવી શકીએ છીએ. અને સરકારી યોજનામાં તો બીજું તો એમ કહી શકીએ છે કે, સરકાર જે પણ આવી સરકારી યોજના બહાર પાડે છે, તે એ ગામના સરપંચને પણ પહેલાં ખબર પડી જાય છે. અને સરપંચે પણ વિચારવું જોઈએ ગામડા જે ખેડૂતો છે તેમના, આવી બધી સરકારી લાભ આપવો જોઈએ, કારણ કે સરકારી યોજના દ્વારા આપણે ઘણી બધી જે પણ પરિસ્થિતિ છે, તે ખેતી માટે આપણે જે ઉપયોગ કરી શકીએ છ છે, સાધનો કે પછી કોઈ પણ પ્રકારના જે આપને જોઈએ છે. તેથી કરીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. પહેલા તો તમે જાણતા સરકારી ન હોય ત્યારે આપણે તો બળદો કે બળદો દ્વારા આપણે ખે એટલે ખે ખેતરોને ખેડતા હતા. યારે ત્યારે તે દ આપ કરતા હતા પરંતુ હમણાં તો આધુનિક આવી રહ્યું છે. જેથી કરીને ઘણા બધા. ટેક્ટરની પણ બધી કંપનીઓ આવી ગઈ છે ઘણા અલગ અલગ જે અલગ અલગ પેલું પ્રકારની કંપની હોય છે જે પ્રકારના જે ટક્ટરની બનાવવામાં આવે છે જેમ કે ઘણા બધા પ્રકારના જે ઘણી બધી એમ નામના ટક્ટર બની ગયા છે. અલગ અલગ હોય છે તેનો અલગ અલગ ઉપયોગ કરી શકે છે અને એમાં પણ ઘણી બધી ટેકનોલોજીની મદદથી ગમે તે પ્રકારનું આપણને બધા જે પણ અંદર હોય છે, એટલે કે એનો કોઈ ઉપયોગ અલગ જ હોય છે ને તે વધારે પેલો આપે છે અને એવું પણ હોય છે અને પાકમાં પણ તમે જાણો. છકે પાક કાપવાનું પણ મશીન આવી ગયું છે. ડાંગર કાપવાનું પાક એથી પણ આપણે હવે પહેલાં તો એમ કે પે દાટેડુંથી કાપતા હતા અને બધાના લોકો બોલાવીને કપવાનું પરંતુ હવે એમાં પણ મશીન આવી ગયું છે એટલે કે મશીન દ્વારા ભાત કાપાઈ પડી જાય છે બાંધાઈ પડી જાય છે અને જે. જોડવાનું તે પણ આ પ્રકારનું કોઈ પ્રકારનું આવતું નથી તે પણ મશીનોમાં દરેક જ નીકળી આવે છે આરામથી એટલે આ બધા જે મશીનો તેને હમણાં તો આવી રહ્યા છે અને જેના કારણે મજૂરોની પણ સંખ્યા ઓછી થઈ ગઈ છે જેથી કરીને કર્મચારીઓ પણ હમણાં ઓછા જોવા મળે છે જે અને જે પેલું છે એટલે જે પેલા મજૂરી કરવાનો ખર્ચ હતો તે હમણાં થોડો ઘટી રહ્યો છે એમ તો તમે કોઈ ઉપયોગ કરી રહ્યા છો આપડ
હા તમે કે હા હા અમે પણ અમ કમાનું મશીન અ આ વર્ષે જ નોંધાવીયુ છે અને હમણાં પેમેન્ટ આપ્યું ત્યારે અમને અમને પચાસ ટકા પેમેન્ટ ઓછું આપવાનું રહ્યું તેથી અમને ખુબ જ સારું રહ્યું. અમે તેને ભાડે આપશું તો અમને ઈન્કમ પણ આવશે જેથી આપડી ઈન્કમ સોર્સ પણ વધી જાય છે અને તે ખૂબ જરૂરી છે જેના લીધે આપણને ખૂબ જરૂરી છે કે આપણે આપણે સર. સરકારી યોજના નો લાભ જોઈએ સરકાર ઘણી બધી યોજના આપે છે એમ કે આપણે ઘરે બ્લોકને એવું લખાવે અને જેના લીધે આપણે કોઈ બગીચે ન બનાવ્યો હોય તો આપણને ફૂલ છોડને એવા સસ્તા ભાવ આપે આપણને. અન્ય સુવિધાઓ પણ ખુબ સારી આપે છે જેમકે આપ આપણે કોઈ પણ જગ્યા જાય ત્યારે આપણને સુવિધાઓ સારી મળે છે સરકારશ્રીએ તેઓ ભરેલું પાણી પાણીની સુવિધા સારી રહે છે. જેમ કે જગા જગ્યાને પણ નેર બાંધવામાં આવે છે તેથી ખેડૂતને પણ મગજમારી નહી રહે અને તેઓને પણ સારી રીતના જળવાય રહે અને તે ખૂબ જરૂરી છે.
હા કારણ કે સરકારી યોજના તો બધાને મળવું ખૂબ જરૂરી છે સરકારી યોજના તો અમારા ગામમાં તો બધા લોકો ખૂબ માને છે અને સરકારી યોજનાનો લાભ લે જ છે કારણ કે એ લોકો પણ જોઈ જ એટલે વિચારે જ છે કે સરકારે આપણા માટે જ બનેલી છે અને સરકાર આપણા માટે જે પણ કાર્ય કરે છે તે આપણેહીયા નિહાળવું ખૂબ જરૂરી છે કારણ કે તમે જાણો છો કે સરકાર હણાં આધુનિક યુગમાં તો ઘણી બધી ટેકનોલોજી ખૂબ આગળ વધી રહી છે જેથી કરીને નવી નવી બધી સબસિડીઓ આપે છે નવા નવા પ્રકારની સરકારી યોજના બહાર પાડે છે જેમ કે અમે હમણા હમં જ સરકારી યોજનાનો લાભ અલગ અલગ કે જે સરકારે બહાર પડીે યોજના જેમ કે અમને એટલે વીસ કેરી કલમ એવી આપવામાં આપવામાં આવી હતી એટલે કે જે પેલું હોય છે ફોર્મ ભરવાનું આવે છે વીસ કલમ આપશે તમને તે કેસર ની કેરી આપે તમને કેટલા છસો રૂપિયા જે ભરવાના હોય છે. તમે વીસ કલામ ના છોડવા તમને મળ મળી જશે એમ તેમાં અમે ફોર્મ ભરેલું હતું અને તમને આ બીજાની સાથે તમને ફોર્મ છટ મળશે એવું કીધેલું હતું જેમ કે અમે નાખી જેમ અમેચ રપ ટામેટા રોપિયા છે તેમાં તમને ફર્મ તો મશીન તમને મળી જશે એ હમણા જ મેં ફોર્મ ભરેલું હતું અને એ હમને પાંચ છ કે સાત આઠ દિવસમાં આવી જશે એવું કંઈ પેલું આવેલું હતું અને અને અમારા જે ગામના લોકો છે તે પણ અમે બધા લોકોને કીધું તું કે આ ફોર્મ છે તમે ભરી દેવો અને તમારા જે ખાલી જગ્યા ખેતરો ત્યાં ની રો તમને આગળ જતાને ફળ આપશે તમને પ્રોફિટ પણ કરાવશે તમે આ ફોર્મ ભર્યું છે.
હા તમે કીધું તેમ તમે ગામના લોકોને જણાવશો તો સરકારશ્રી વધુ યોજનાઓ નવી નવી કાઢશે કેમ કે બધા જ લોકો ઈસ્માલ કરશે તો સરકારશ્રી પણ જાણે લાગે પછી સરકાર પણ પણ દબાણ આવે કે સરકાર યોજનાઓ નવી નવી કાઢે તેથી ખેડૂત લાભ થાય તેથી સરકારી યોજના ન મોટા પ્રમાણમાં લાભ દેવો જોઈએ જેમ કે આપણે શેરડીને એવું રોપીએ ત શેરડી કાપવાનું મશીનને એવું હમણાં આવ્યું છે હાલમાં તે પણ અમે નોંધાવ્યું છે અ તેથી ખેડૂતને ખુબ સારું રહે છે કે શેરડી શેરડી ચોખ્ખી આવે છે તેથી સુગર ફેક્ટરીમાંને અમે મોકલી શકીએ છેએ આ શેરડી ખૂબ સારી થાય છે અને જેના લીધે આપણને શેરડીના પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે.
હા એ તો છે જ કારણ કે ખેતીથી ઘણા બધા પ્રકારની આપણે કરી શકીએ છીએ, એમ કે પાક આપણેે ડાંગા ન રૂપે એમાં પણ પેલા તો બધા પાણી મૂકવામાં આવે, પછી કાળો પાડવામાં આવે પછી ભાત ન રોપણી કરવામાં આવે હવે મશીન દ્વારા જ એની રોપણી પણ કરી દેવામાં આવે છે, બધું મેં તો જોયું પણ છે. રૂબ કારણ કે એું મેં ઘણી બધી મશીનો મુલાકાત લીધી છે, અને સમજ્યું છે કે કયા પ્રકારનું મશીન કયા ખેતીમાં ઉપયોગ કરી શકાય છે, અને આપણને કેટલા સમયમાં આપણને એ કામ પણ પૂરું કરી શકાય પરંતુ પહેલા એવું હતું, કે આપડ મજૂરોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યારે આપણને અધિક વાર પણ લાગતો હતો, પરંતુ હમણા મશીનનો આપ ઉપયોગ કરીશું, તો ઝડપી થઈ જશે, એ મેં જોયું છે અને ઘણા બધા લોકો પણ મને જાણ કરી કે તમે આ મશીન વાપરો તો તમારા જે ખેતરમાં ખેતી કરતા હશે, તેમાં તમને વધારે ફાયદો થશે, અને આગળ તમને બહુ કામ આવશે. સારું મળ કો વાર આપડે સરકારી યોજના નો લાભ આવશે મે તમને જણાવીશ.
હા.